હલો નમસ્તે બેન.
નમસ્તે બેન કેમ છો?
બસ મજામાં છું.
અછ હું પણ બી મજામાં છું. હા શું થયો દિન મે.
કઈ થયું પુરાદિન વા નીર નીકાલીને કપડા સીલ્યા છેના. અમાર તો લાઈટ બી લાઈટ આવી છે આબાર તમાર કોર મોલ નાય
અચ્છા! માણે અટ્ટે ભી ઓ હી હોયો છે પૂરા દિનમે બારિશ વગેરા ભી હુઈ છે એ પછે તો આજ તો લાઈબ્રેરી મેઇના તો ઈત્તિ ઉમસ હુઈ છે કે કે બતાવું બેન તમે બટ સાસ લેવના હર મહિને બી પી પ્રો લમ આવે છે તો પછી મેં તો ઘરે આ ગઈ છે પાંચ બજે આજ તો જલ્દી આઈ છું મે ભી ઘર આ તો મને બી નીંદ આવે છે કે આંક્યા બી ની ખુલી રહે શકે મારી તો.
આવી ગઈ તમારે કિસ્મત અચ્છો છે એમાં કોલ કર્યો છે તો નય બિપીન રાગવાનું ભી આઇ જાય.
અચ્છા તો તો ખુબ બડિયા વાત હે એ તો.
હમ્મ સિલાઈ કરી છું. હાજ તો સિલાઈ કરી છે અસ્ત્રવાળો નીક ચલે છે તો બેગી પટને એસિડિટી વની છે તો ઉી ગયો છે.
હમ આપપરેે ભી ગેસ વગેરે બણે છે કે બેન?
હમ બેઠક લાગે છે ને.
હમ
એ સી ડી ટી
જમવા હા મારે તો ખુદ કે ભી કદી હું ગેસ વગેરાની બને છે. તો અ તો કઈ કે લાઈબ્રેરીમાં બેઠ ના શું ના પેટ વગેરે. દર્દ વગેરે હોવે છે. હેલો! હલો? હેલો, હેલો. હલો, હેલો, હેલો, હેલો. હલો! હલો! હેલો!